બસ મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું.
કેવું ક ચાલે છે કામકાજ
બસ ચાલુ ચાલે છે તમારો કો
બસ ચાલતું છે.
હા હા ઘરે કેવા છે બધા
બસ સારા જ છે તમે તમારા ઘરે કેવું છે ભાભી નામ તબિયત કેવી છે.
સારી છે.
અને પચે ખર પડી્યું કે તમારા છોકરા ને કઈ એક્સિડ થયો
હા એ ગાડી વાળ ઠોકી દીધુલુ
અચ્છા હવે કે હ છે.
હ અત્યારેએડમિટકરેલુો છે.
કયા હોસ્પિટલ હતું.
હા અયા પરમાર હોસ્પિટલ છે ને તે જ એ કે ડોક્ટર સારો બી છે ને ગયા વર્ષે બી ન બહ પેલા પોતાનો બી એસિડેન્ટ થયેલો ને હાથ ફક્ચર થઈ ગએલુનો એને પાસે કરાએલો તોબવ જલ્દી રિકવરી આવેલી ને સારું બી જલ્દી થઈ ગએલુ. ભલે બે પૈસા વધારેા લે પણ વ્યવસ્થિત ઠીક કરી દે છે.
હા એ તો જ ભલે બે બે પૈસા વધારે જેમ આપણને વધારે ઠીક કરીએ આપે તો તો વધારે સારું કેટલી વાતો એવું હોય કે કોઈ કોઈ પણ આટલા બધા પૈસા બી લે તો પછી ચીજ નહી થાય ખબર એક કિસ્સો થયલો
કહીયું
અરે એમાં કેવું થયેલું કે એક ગરીબ ફેમિલી હતી એ જે પેશન્ટ હતો ને તો અંદર મરી ગયેલો હતો
તો પછી એ ડોક્ટરે કશું કીધું કે એમ કીધું કે આ તો જીનદા છે એવું છે એમ છે હા આ પલા ત્રણ દિવસ સુધી એ લોકો અંદર રાખ્યો છે છેલ્લો દિવસ મરી ગયો એ લોકો ત્રણ દિવસ સુધી લકર લકડને દોઢ લાખ જેટલા પૈસા લીધા
એ સરકારે કઈ કર્યું નથી
સરકાર કે કર એવી એવી છે પૌસા લે ખતમ બધું ચાલે
હા એ તો સાચી વાત છે પૈસા પર ચાલે છે ન એ પૈસા છે એનો બધા માને છે જેને પર પૈસા નથી એને કોઈ ગણ નહી
એ તો સો ટકાની વાત છે એ તો મેં બી જોયું જ છે પૈસા જેને પાય નથી હોતો ને એની કોઈ ગણ નથી પછી ભલે કેટલો બુદ્ધિમાન કે કેમ ભલે સમાજમાં સારા કામ કરે છે તો જોઈ ને પૈસા ના હોયને એની કોઈ ગણે નહી
એતો દુનિયાનો નિયમ છે યાર એ તો એવું ચાલયા કરે કેટલા લોકો એમ એમમાં આના લીધે કેટલા લોકો બીમાર થઈ ગયા કેટલા લોકો મરી ગયા આ ડોક્ટર લોકોને કઈક ફરક ન પડે એ લોકોને ખાલી પૈસાથી મતલબ હોય છે
આ લોકોક માટે કઈ એક્શન લેવુંડ જોઈએને
કઈ થાય નહી વચ્ચે એક સાહેબશે લીધેલો હતા પછી શું થયું ખબર એ ભાઈ એના પર કેસ થઈ ગયો મારા હારીનો
એ સરકાર થી લડવા ગયલો તો પછી સરકારે જને લઈ દીધા એ બધા હિંમત કેવી રીતે એમતે બોલવાની
હ પૈસા કાય શું ખીધું
કઈ નહી બે મહિના જેલમાં મુકયો પછી કાઢી દીધું અનેને સમજાયું કે જો પાછળ તું કયું ત એ ફેમલીને ખતરો થાય એટલે એને છોડી દીધું
હમ હમ તો એવું જ કરે છે દર વખત ના એ લોકો ન કામ છે
એ લોકો ખાલી પૈસાથી મતલબ રાખે બીજું કરી
હા એ તો છે ને તો એ લોકો કેવું જ છે એ લોકોને ડોક્ટર એ છે એ આ ન અત્યાર તો એવું છે ને છે ને કે લોકો પૈસાથી ડિગ્રી લઈ લે તો શું એના ઉપરથી કોરોનામાં જોયલું કે કેટલા બધા એમજ પાસ થઈ ગયેલા એ લોકો આજે
દવાખાનું ખોલીને બેહેલા છે એમ છ છે બવ ચાલે છે બધું એ લોકોજ વીઆઈપી ટ્રીટમેન્ટને બધુ કરે એ લોકો તો ત્યાં તો અધા ડોક્ટર તો રોબોટ લઈ છે. પણ રોબોટમાં એવું મન તો રોબોટ રોબોટ બીક લાગે કેમ છે તો મશિન જ ને ગઈટમાં જ છે ને રોબર્ટ ફાટી ગયો કે ફા થઈ ગયું તો એમ માણસ બળી જાય કે ની
એ તો છે પણ અત્યારે કેવું વધારે ટેકનોલોજી આવી ગઈ છે, એટલે બધું હજી પણ ચાલે છે. ધીરે ધીરે ઓફલાઈન બધું બંધ થઈ જાહે બધું ઓનલાઈન થઈ જાય એમ ઓછું થય જાય બધુ
હા એતો છે જ અને એટલું બી સારું ની મળે જેટલું લોકો કહે છે.
એ તો સાચી વાત છે. પર શું કરે તમે જો લોકો તો આળસું થઈ ગયા છે. એ લોકોને કેવુ જલ્દી કામ થવું જોઈએ એ લોકો શું કર્યું ઓનલાઈ કર્યું એ વસ્તુ લાવાનુ તો કઈ ખાવાયુ તો કશે બહાર જવાનું તો ઓનલાઈન બુકિંગ કરી દઈ કશે ફરવા જવાનું તો ગાડી બોલાવી ઓનલાઈન ઓનલાઈન જ ચાલુ કરતા
હ એ તો છે જ અનંત. એક સારું બી છે પણ આમા નાના માણ માણસ છે ને લોકો બો લોસ થાય છે.
કેમ.
નાના લોકોને મળશે એટલે કે બીજું મે એ લોકોને તો ઓનલાઈન કરતા ધંધો આવે એ લોકો તો જૂના જમાનાથી કામ કરતા હોય ઓફલાઈન દુકાન ખોલીને બેહલા હોય સારું કમાયવુ છે ને એમને તેમ એ લોકોનુ ચાલે છે, પણ અત્યારે નવું ને એ લોકોનુ કેવું હમ. એ લોકોનુ કેવું ખબર કે એ લોકો છે, ને અ પણ શું કે લોકો શુદ્ધ રાખે છે, એ લોકોને કેવું વસ્તુ સારી પ્રોડક્ટ સારી એક્સપાયરી થઈ જાય તો લોકો કાઢી દે જયારે ઓનલાઈન વારા તો શું કર એક્સપાયરી હોય ને
એક્સપાયરી ડેટ હોય ને એ તારીખ જ ચેન્જ કરી દે વસ્તુ ચેન્જની કરે એ લોકો તારીખ ચેન્જ કરી દે આના જ વિદેશ કેવું થાય અમે ચ પા પાસણ ના સાબુ હોય બધું ચાલે એક્સપાયરી તો ખાવાનું તો બી એવો લોકો કરે પછી તો માણહ બીમાર જ થવાના ને બીમાર થાય હોસ્પિટલ જાય પછી હોસ્પિટલમાં પૈસા વધારે લાગી જાય
એ તો સાચી વાતી વાત છે, ખબર ડિમાટમાં એવું થયેલું ને કે પોલીસ મીડિયા વાળલા આવેલા એટલે એ લોકો કેવું કરેલું, કે છે ને કઈ બસો નો એમાં પ એ લોકો ચારસ વે છેે,
હા, બધું છોડ બધી જગ્યા ચાલ્યા કરીે છે, હા તો હા તો કઈ નહી માને તું ખાલી સુરતમાં જાય, ને તો આ તો એવાો કિસ્સા રોહિતને બોવો જોઈએ રોહિત ન ચાલજ કરે દરેક વસ્તુ પર કરપ્શન દરેક વસ્તુ પર કઈ ને કઈ ચાલે છે,
ઓનલાઈન કેવું થઈ ગયું છે. એમ એક થાય કે ઓનલાઈન સારું છે, કે ચાર જલ્દી કામ થતી જાય, પણ ઓનલઈન માં કેવું ખરવાનું હોય એમ હોય ઓછા પણ ખાવાની વસ્તુ કોઈ છે, નયા વગરવા જે મેં જોય લઉ આખો વિડીિયો સ્વગી ન એ લોકો શું કરતા એ લોકો દસ વીસ દિવસ શાકભાજી એક સાથે લાવીને મૂકી દેશે, એજ વેચે છે દસ બીસ દસ ભાઈ થ સારીતિ તો કેમિકલ વાળી આવે આપડે શું દુકાન ગયેલા હોય તો ત્યાં જોઈએ, એમ કેમ છે, આપડે એકદમ વ્યવસ્થિત જોઈને ખરાબ હો તો નહી લઈએ મૂકી દઈએ છે.
હા, એ તો સાચી વાત છે આપણે આપણે દસ વખત ચ ચેક કરી પછી, આપણે લાાગે તો લ તો ન લઈ એ જો એવ લોકો એવ જાય લેગ મા વ્યક્ જવ જોઈએ તમે કેજો કે મિત્ર વા માલ હોય, ને તે કોઈ લે નહી બધા ને આજે ખબર છે, કે ક
દુકાનમાં લોકો વેચે તો ઘણા જો ચોરીને હામાંથી ખાવા પડે પડે એટલે ખબર પડી જાય કે આવું છે, તો લોકો મૂકી દે ઓનલાઈનમાં કેવું, કોઈ જોવાલ નહી કોઈ કઈ નહી, કઈ ધનાધન લઈ ઘાઢ ગયા કે એ ઓનલાઈનમાં તો એ લોકો એ લોકો એવું, આ લોકો ન માલ ન વેચ એ લોકો શું કરે, હા, આપ આયુર્વેદિક જેસી હોય ને તે ઓફલાઈન છે, જે કેમિકલ આવેયને ઓનલાઈન એ પણ ખબર કે આપ શ પબ્લિક છે ત્યા આળધય છે એ એ લોકો કોઈ ચેક કરવા જવાના ન એ લોકોને અગઉ તો લેશે, એ એ લોકો ઓનલાઈન મંગાવ્યા એ લોકોને બહાર જવાની આળસ આવે, એટલે લોકો બાર જાય ને દે એમ ક દે દસમ જાય દસમ જ આવે ખબર પડે એ લોકોને એટલે કોતા વચ દસમીન મારું કામ થઈ ગયું છે, પ એ લોકો એમ વિચારે કે હા, સારું નથી એમ છે તેમમ છે, મા ફોન આવ જ મેને તને પછી ફોન કરું, ઠીક છે, સારું